હા ભાઈ કેમ છો
જય શ્રી કૃષ્ણ ભાઈ તમે કેમ છો મજા મજા છે ને તમારા ઘરે બધા
હા અમારી ઘરે બધા મજામાં છે તમારા ઘરના કેમ છે બધા સારા છે ને
હા અમારી ઘરે બધા એકદમ સારા છે ને ખુબ હસ હસતા રહીએ છે અને ખુબ તમે ઘરે બધા સારા
હા હા હા સારા છે શું કે અત્યારે એક્ઝામ કેવી ચાલતી છે
હા એકદમ સારી ચાલલી છે કેમ કે હવે અમારા તમારા કેવા ગયા છે સારા ગયા છે ને
હા એમ તો સારા ગયા છે પણ એક બે પેપર જરાક હાર્ડ હતા પણ એમ તો બહું પાસિંગ માર્ક જેટલું તો હું બરાબર હતું પણ જો પેપર થોડાક બે એક પેપર બઉ ટફ હતા એમ એવું લાગતું હતું મને તો
હા કારણ કે અમુક એવા કે ચાલ પૂછેલો હતા કે આપણને ટ્વીસ્ટ કરી દે કે આપણને સમજ ના પડે તેવા પૂછેલા હતા પરંતુ મે મેં તો ઘણી પ્રિપેરેશન કરેલી હતી અને ખુબ આકર્ષિત વાતો હતો તેથી કરીને અમે ખૂબ અમને એ સર અમને એ આવડી ગયું અને થોડું ઘણું કવેશચનો નું પ્રોબ્લેમ પડી પણ હવેમ થોડ ઘણા માર્ક તો મળશે અમને એવું લાગતું જ છે
હા એમ તો મને પણ લાગે છે કે એ લોકો માર્ક તો આપશે પણ એમ મે મે એમ તો મેં પણ પ્રિપરેશન કરેલી હતી પણ મને પેપર જરાક હાર્ડ લાગેલું હતું ને મે પાછી એમ બહારની એઝામની પણ થોડી, સાથે તૈયારી કરતો એટલે થોડુંક મારું વાંચવાનું મિક્સ થઈ ગયેલું હતું તો એમ તો તમે પણ બારની એગ્ઝામની તો તૈયારી કરતા જ હશે ને એસ્ટ્રા એઝામની
હા હું પણ કરતો તો છું તે એક્ઝામ મારી માર્ચમાં આવની છે અને તે ખુબ અગર પ્રિપરેશન કરી નાખવી છે
હા હા એમ તો હું એન્ટ્રાન્સ એક્ઝામને એવા હું જેમ ડેટ બહાર પડે તેમ એની જાહેરાત પ્રમાણે મે તો ફોર્મ ભરેલા હતા અને એક બે એક્ઝામ અગાડી ગયા વખતે પણ આપેલી હતી જેમાં મારું મેરેટમાં નામ એમા એ નીકળલ્યું હતું કારણ કે એમાં મારે ચાર પાંચ માર્ક ઘટેલા હતા એટલે પછી મે પાછી ટ્રાય કરીને અત્યારે પણ મેં તો વંચવાનું ચાલુ જ રાખું ઘણી વાર શું કે ઘણી વાર તે ઈન્ટરેસ એક્ઝામમાં પણ એવું હાર્ડ પેપર નીકળી આવેને તો એમ અહ સમજમાં બો સમજ નહી પડે જે ગટ જેથી કરીને આ પેપર બઉ હાર્ડ હોય અને એના આન્સર સોલ્વ કરવાવામાં બવ મુશ્કેલી પડે. તો તમે કોઈ ક્લાસ કરે કે પછી એ જાતે જ તૈયારી કરે છે?
ના ના ના હું તો ક્લાસ તો નહીં કરું છું હું, ઘરે જ પ્રિપેરેશન કરું છું. અને એટલે એમ તો મોસ્ટ ઓફલી તો વધારે તો હું યુટ્યુબ પરથી જોઈને જ કરું છું. કારણ કે યુટ્યુબ પર મને ઘણી બધી એવી એવા બધા સોલ્યુશન મળી જાય છે આ પેપર માટે અને ઘણી બધા એવા એમ શી ક્યુ પણ મળે છે કે આઈ એમ પી જેથી કરીને એ પૂછાય છે. પણ તમે જે કીધું કે હાર્ડ ક્વેશ્ચન પૂછ્યા છે કારણ કે જે આપણે વાચેલુ તેજ ના આવે તો પછી આપડે લખેતે શું એટલે એ લોકો પણ અહ પેપર તો ક-કરે છે હાર્ડ પણ એ લોકો એ પણ પૂછ્યું એ લોકો બુકમાંથી પૂછ્યું એ સારું કેવાય. તમારે કેવું છે?
ઘણી વાર તે એ લોકો તો અમ્મ સિલેબસ અહ આઉટ ઓફ સિલેબસ નું ને એવું પેપરમાં પૂછી દે છે, જેથી અમ્મ મને તો બહુ ટફ લાગે અને પછી તે પેપર સોલ્વ કરા માં બોત હ તે થાય. આહ અને પછી તો પેપર આપવાની આશા પણ તૂટી જઈ જાય. છે પણ શું કરે પેપર આપવા જાય એટલે આપવું તો પડેજ ને. મેં તો પછી હમ્મ સોલ્વ કરું અને વિચારીને કરી દેઉ પણ મને તો પછી કોઈ વાત યુટ્યુબ પર પણ, આ લેક્ચર જોવાના બહુ આળસ લાગે અને મેં તો પછી એ મને ટાઈમ મળે તે પ્રમાણે જ એમ જૂની બુકોને બુકમાં લખીને વાચી વાચું ને એવું કરું, મેં તો કોઈ વાર તો.
હા, હા. તમે કીધું કે તમે ઘરેજ કરો કે પછી ક્લાસ કરો શકે તે
હા, હા. એમ તો હું તો ઘરે જ કરું. આગળ ઘણા સમય પહેલા હમ્મ બે મ બે મંથ માટે ક્લાસ તો અટેન્ડ કરેલા હતા. પણ પછી મને બહુ આળસ લાગેલી હતી, એને મને ક્લાસ માં બહુ ઇન્ટરેસ્ટ નહી લાગેલો હતો. એટલે પછી મેં એ ક્લાસ છોડી દી દેવ લાતા ને હવે તો ઘરે જ વાંચું ટાઈમ મળે તેમ. ને અહ કોઈક વાર તે પછી લાઈબ્રેરી જોઈન કરી લે. ને લાઈબ્રેરીમાં જઈને થોડોક ચાર પાંચ એક કલાક જેવું વાંચી આવું.
હા, હા. તમે લાયબ્રેરીમાં જઈને વાંચો એ ખુબ સારું કહેવાય. કારણ કે, ત્યાં ખુબ અવાજ ન આવે અને ખુબ ત્યાં એવા લોકો આવે છે કે તે બધી મોટી-મોટી એક્ઝામની તૈયારી કરે છે. જેથી કરીને ત્યાં આપણે વાંચવું ખુબ જરૂરી છે, અને આપણે જો ઘરે વાંચીએ તો આપણને આવા બધા ઘણા બધા અવાજ હોય કે પછ ચા આપણને બધી કામ હોય, તેથી કરીને આપણે વાંચવાનું ખૂબ અઘરું પડે છે. અને આપને જે કામ જે આપણે વાંચવાનું છે, એ આપણને ખબર ખૂબ પ્રિપેરેશન થતું નથી અને પછી તે આપણને એક્ઝામમાં નડે છે. આથી કરીને તમે શું એકઝા લાયબ્રેરીમાંજ જાાવો છો કે પછી ઘરે બી કરો છો થોડું ઘણું?
એમ તો મારા ઘરે તો મને કોઈ બહ વાંચવામાં ડિસ્ટર્બ નહી કરે. હા પણ કોઈ વાર એમ મને ઘરે બી ડિસ્ટર્બ પડે એવું લાગે, તો અમે લાયબ્રેરી માં જયા કરું. કારણ કે, મને એકદમ શાંતવાદમાં જ વાંચવાનું ગમે. અને અહ મને અમ્મ એ ઘણા અવા અવાજ જેવો આવ્યા કરે બીજા બાર નો તો મને વાંચવામાં ઇન્ટરેસ્ટ નહી લાગે. એટલે મેં તો શું કરું કે એકદમ શાંત જગ્યાએ, ક્યા તો પછી વાડી એ, ક્યા તો ખેતરે જઈને શાંત વાતાવરણમાં વાંચું. નહી તો પછી ઘરે કોઈ ન હો તો ઘરે એકદમ શાંતિ થી તે સમયમાં અમે વાંચી લેવ જયારે ઘરના કામ કરવા ગયેલા હોય, ને એવું હોય ત્યારે મેં તો વાંચી લેમ એમ પણ, મને તો અવાજમાં વાંચવાનું બિલકુલ નહી પસંદ. તમને કેવું કે તમને તમે અવાજમાં વાંચી વાંચી લઈ કે પછી તમને પણ સાંત વાત તાવરણજ જોઈએ?
ના ના હું તો કોઈ પણ વાતાવરણ વાંચી લઉ. કારણ કે, અમારે ઘરે તો બધું ચાલુ જ હોય છે. કારણ કે, ટીવી હોય બ જોર-જોરમાં અવાજ કરે છે અને મમ્મી પણ ખુબ એમ બોલ્યા જ કરે છે. પરંતુ હું તો એવામાં ટેવાયલો છું અને આમ થોડું ઘણો અવાજ આવે ટો કઈ ન હું વાંચી તો લઉં જ છું. અને અ મને એવુંમ જ વાંચવાનું ગમે છે. તો વેલાય લાયબ્રેરીમાં પણ હું જતો પેલા અને ત્યાં પણ હું ખુબ એવી સારી પ્રિપરેશન કરી અને અમુક એક્ઝામ આપી છે. હવે ખબર નહી રિઝલ્ટ શું આવે છે તે. હવે એતો રિઝલ્ટ આવાનો સમય નક્કી થઇ ગલો છ. ક્યારે આવશે એ તો ખબર નહી.
હા. એતો એવું જ છે. રિઝલ્ટમાં વાર તો લાગે જ પણ રિઝલ્ટ આવે, ત્યાં સુધી પણ એક ટેન્શન જેવું જ રહી કે પાસ થશે કે નઈ થશે. ને અહ મે મેરિટમાં લીસ્ટ નીકળશે કે નઈ નીકળશે એ પછી બહ ટેન્શન જેવું રહી. હમ્મ ઘણી વાર એ પણ સારો છે પણ આપણે મેં તો મારે તો મેં તો એમ જ કેહ કે જનરલ નોલેજ નું બધું આપડે વાંચતું જ રવું જોઈએ. ને ઘણી આહ વાર તો શું કે જે આઉટ ઓફ સિલેબસ હોય, તેમાં જનરલ નોલેજમાં સૌથી વધારે ગૂંચવણ ભરી પડી છે પછી રીઝનિંગ પણ એકદમ હાર્ડ હોય. ને એ બધા સબ્જેક્ટ થોડા હાર્ડ હોય, પણ આપડે જો વાંચતા રએ ને તો મને લાગે ત્યાં હુદી આપડે આ એક્ઝામમાં ક્લિયર કરી શકીએ, બધી બારની.
હા. એક્ઝામ આ ક્લિયર કરવી તો આપે મહેનત તો કરવી ખુબ જરૂરી છે. કારણ કે, એક્ઝામ આપ પડે વેનુ ફોમ ભર દિયે પણ આપણે મહેનત ન કરીએ તો આપણું વ્યર્થ જ જાય છે. જેથી કરીને આપણે જો એક્ઝામ આપીએ, આ એકઝામ માટે ફોર્મ ભરી્યું હોય, તો એના માટે આપણે પ્રિપેરેશન આગળથી કરવું જોઈએ, ને એના માટે આપણે એકદમ, મજબૂત એટલે ખુબ આગળથી મહેનત કરવી અને તે આપડે પછી આગળ જતા આપણને ખુબ ફાયદાકારક બને. આપને આપણા ઘર બી એવું અપેક્ષા હોય કે આપણેે પણ સારી એવી નોકરી કરી, અને એમનું બધું જે પણ એમને જે મન શોખ જે પણ શોખનું છે. લોકો આપણે પૂરો કરીએ, અને આપ આશા પણ રાખતા હોય કે, આપણને એ સારી જોબ લાગી અને આપડ એમનું નામ આપણે માતા પિતાનું નામ ખૂબ નામ ઊંચું કરીએ.
હા એ તો સાચી વાત છે. આપણા પરિવારના આપણા પર આશા તો રહી જ એમ મારા પા ઘરના પણ કે છે, કે તું અહ સારું વાંચવાનું રાખ અને સારી એવી એક્ઝામ ક્લિયર કરી રાખે અને સારી જોબ મેળવી લે. જેથી કરીને તને કોઈ ટક કલીફ નહી પડે એવું મને મારા ઘેરના તો કેય જ પણ એ વાત તો સાચી જ છે કે આપડે જો આ એક્ઝામ એ ક્લિયર કરી નાખીએ અને પછી જો આપણેે અહ સારી રીતે એવી જોબ મળી જાય તો આપણને કોઈ ટેન્શન નહી દઈને આપણા ઘરનાને પણ કોઈ બોહ ટેન્શન નહી રે. એ તો સાચી જ વાત છે.
હા, તમે જે કીધું કે મકા મારા ઘરે પરિસ્થિતિ એવી છે કે, મારે તો ભણવું ખુબ જરૂરી જ છે અને ખુબ મારી સારી એવી જોબ લાગે, તો હું એમના માટે ખુબ લાભદાયક બનુ અને એમને ખુબ પાય તરીકે એમનો ભાગ ભજવુ કાણ કે, અમારા ઘરમાં પેલા પરિસ્થિતિ સારી ન હતી પરંતુ, અમણે તો સારી છે, કાણ કે પપ્પા જાય છે, ભાઈ એ લોકો પણ સારું એવું જોબ કરે છે, જેથી કરીને અમાર ઘરે ચાલી રહે છે, પરંતુ મારે પણ એવું આગાળી સરકારી જો મ નોકરી મેળવવી છે. જેથી કરીને હું મારા ઘરના બધા જ કોઈ પણ ખામી હોય કે કોઈ પણ બઢુ દૂર કરી શકે અને ખુબ આગળ વઢી શક
છે એ કરવું તો ખુબ જ અગત્ય ગણાય છે અને આપણેે આવું કરીએ ને તો જ આપણા આપણે વાંચવું તો પડે જ અને વાંચ્યા વગર કોઈ બી એક્ઝામ ક્લિયર કરવી તો એ મુશ્કેલ જ ગણાય છે જે એટલે હમે શા વાચવાનું જો મારું તો એવું માનવું છે, કે આપડે જે જૂના પ્રાઈમરી સ્કૂલના જે ચોપડા હોય, જે એમાં સામાજિકની જે અ બુકોના ચોપડા હોય, એ બધા ખાસ વાંચવા જોઈએ, જેમાંથી ઇતિહાસ ને એ બધું વાંચીએ ને તો આપણને એ આ જરૂરી સમયમાં એ ખૂબ કામ લાગે અને સૌથી વધારે છે ને જૂના પુસ્તક હોય એમાંથી જ આપણો આ સિલેબસ નીકળે એટલે તમારે ક્લાસ કરીને તારે એમાં એ બધું વાંચવું જોઈએ, જેથી કરીને આપણા એ પેપર સારા જાય, મેં પણ એ તો બધું વાંચું જ છું, પણ કોઈ વાર એવી તકલીફ ઘણી વાર સર્જાય છે.
હા. તમે જે કીધું કે આમાં મોસ્ટ ઓફલી આપડે જુવો પેલા નવ દસ કે પછી પાંચ છ સાતમા ને એવા ધોરણના બધા બુક માંથી ઘણા બઢા એવા ક્વેશ્ચન આવે છે અને ટે આપણે પ્રિપેર ન કરીએ એટલે કે તે આપણને એવું લાગે કે તે ની આવશે, પરંતુ ટે આવી જાય છે, જેથી કરીને બધી જ બુકનું આપણે જ્ઞાન હોવું જોઈએ અને બઢી જ બુકને આપડે વાંચવું જોઈએ અને આપણને એ બુક માંઠી આપણને ઘણી બધી આવા બઢા ક્વેશ્ચન મલી જાય છે અને તે આપણને ત્યારે કામ આવે છે એક્ઝામમાં
હા, સાચી વાત છે. એટલે જ તો યાં પેલું એ બધું વાંચવું જોઈએ, જનરલ નોલેજનું ને તમને કોઈ બી કોઈ નવી એક્ઝામ કે નવી બુક વિશે કોઈ ખબર પડે, તો અમને જાણ કરજો, જેથી અમે પણ તૈયારી કરી શકીએ.
હા, સારું.